હલો.
હલો.
એકદમ મજામાં, તમે કેમ છો બેન તમે કેમ છો બેન.
બસ મારે આજ મજામાં. ત રીતે સંભળાય છેને
એકદમ સરસ હો બેં એકદમ સરસ રીતે સંભળાય છે.
આજે જો હું સારું, સારું સારું, સારું શું જોવા બેઠી થી.
છે ને રસોઈ શું જોવા મેઠીથી
તો યાદ આવે આપેધ કે લો ત મારી સાથે કરીડી જે રસોઈ શો માં એટલી સરસ, સરસ રીતે અને મને, તમે એવી રીતે યાદ તો, તમને બધું જુદી બી જુદી રસોઈ બ આજની રસોઈમાં મેં
તો આજની રસોઈમાં મેં આલુ પરોઠા શીખ્યા આલુ પરોઠા તમને
કેટલી રીતે બની મેં પહેલી વાર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
કરજ પરોઠા બનાવેલા બટેટા બાવો એમાં મીઠું મરચું ભદુ નાખો બને તો પણ આજ ના આવ્યા તો એ, માસી નાખ્યા પછી એના અર્ધ, અર્ધ કાકણી નીચે એ ધંધા કરી નાખ પડ્યું કે ચોટીઓ પર
એવું શીખવાય
ને એમે તો છાલ કાઢી અને, સ્મેશ કરી દ્યા કેયા બધા બટા પેટાને પછી, લીલું લસણ રાખવાની ખાણી સાવ ક્રશ નહી કરવાના કટકી મરીને પણ કટકી કટકી કરી નાખ નાખવાની લા
ની નાખવાની
લાલ મરચા એને કરકરું ડાલમી કરી નાખવાનું
એકદમ દક ના
ને ખાંડ આવતી જતી નાખવા
અને
અને એ બધું મે
અને
બધું મિક્સ પરોઠો બનાવ્યો છે.
અને જે આનો પરોઠો બનાયો હોય છે.
એનું લોવાનું ખબર છે.
શું ધ્યાન રાખ
લૂટણા ચણા નો લોટ નાખવાનો
અને પછી અ થી બાંધવાનો લોટ. પછી પહેલે જ બટકે મને બેન તમે યાદ આવ્યા મેં કીધું તમે હોત તો અત્યારે તો પણ તમે અત્યારે બાર ગ ગામ ગયેલા તોયા, પણ આલ આલુ પરાઠા જોઈને બનાવવાનું મંદાય
એકદમ મન થઈ ગયું, હવે તો આજે સાંજના હુંઈ આજ વસ્તુ સ્તુ બનાવીશ, અને તમે જેમ કીધું ને તો હું અહંયા બારગામ છે ને, મારા એક રિલેટિવને ત્યાં આવી છું. એણે કાલે છે ને બહુ સરસ એક વાનગી બનાવી તી. એને પાલકના ભજીયા બનાવ્યા બેન. એને પાલકને ભજ એકટલા સરસ બનાવયાને ક્યાં બંને એમ થયું કે મારી દીકરી પાલક નથી ખાતી. પણ આ ભજીયાના ફોર્મમાં હું જોઈને જમાડીશને તો એ ખરેખર જમશે, એને શું કર્યું ખબર છે બેન, પાલકને ધોઈ એકદમ સરસ સાફ કરી અને આપણે પાતરા નથી કરતા એ રી તે એને ભજ પાત્રા પાલક ઉપર છે ને ચણાનો લોટ કરી, અને મસાલો કરી અને એનો રોલ વાળ્યો. રોલવાળી એ પાલકને બાફી નાખ્યા. બાફી અધકચરા બાફી, અને પછી એને છે ને ચણા ના લોટમાં ડુબાડી. અને એના ભજ્યા કર્યા બોલો, અને એની સાથે એને ચટણી આપી, આપણેે શું કરીએ લીલી ચટણી આપીઈ, એને શું કર્યું મૈસૂર ચટણી બનાવી, એ મૈસુર ચટણી બાઈ ને એટલે લસણની લાલ ચટણી મિક્સ કરી અને, અને પછી એમાં થોડું પાણી નાખી. અને મૈસુર ચટણી ટાઈપ નું કર્યું, અને લીલી ચટણી તો બનાવી સાથ થે ગોળ આમણી ની ચટણી આપી તમે જોઓ ને તો, એકદમ યુનિક લાગ્યા. ત્યારે તમે મને ખરેખર યાદ આવ્યા, અને મેં તો વિચારીજ લીધુંતું કે હું આવું ને ઘરે, તો પેલા તમને મારે ત્યાં બોલાવીશ અને સરપ્રાઈઝ આપીશ કે હું તમને પાલક ના ભજીયા આજે ખવડાવુ. પણ તમે આજે જે બધા આલુ પરોઠા ની વાત કીધી ને. તો મને એમ થયું કે લાવ તમારી સાથેઈ શેર કરું. અને બીજું એને છે ને કુંભરની ભજી બનાવી તી. એક અલગ ટાઈપની જે ભજી હોય. છે એમાં છે ને ચણાના લોટમાં ડુંગળી, મરચાં, કોથમરી, આદુ એ બ ધું મિક્સ કરી નાખે. અને એ આમ છે ને થોડું બહુ જાડુંય નહી અને બહુ પતલુંયે નહી. એવું ખીરું તૈયાર કરે, અને પછી એની હાથી થી છે ને. જીરી જીરી નાની નાની ભજી ટાઈપ ને એઈ લોકો આપડે એને કળી ટાઈપ નું કહીએ એવી ટાઈપની ભજી પાડે ઈ જે ભજી છે, ને એને ખાલી ડુંગળી અને મીઠા સાથે ખાવા આપે શું સરસ વાનગી હતી બેન. આ બે વાનગી ખાધી ને, તો મને ખરેખર એમ થયું. કે બેન આજયા હોતને તો બેનતો ખુશીથી ઝુમી ઉઠત કારણ કે મારી પછી જો કોઈ ખાવાના શોખીન હોયને, તો એ તમે જ છો. એટલે બેન આપડે આ વખતે ભેગા થઈ અને આ બધી વસ્તુઓ બનાવશું, શું કેવું તમારું?
બહુ સાચી જવાનું મન થયું પણ તમે આજ પણ એક દિવસ આપણે બે નક્કી કરવીું એ પણ કહી દેેશું કે ભાઈ આજે
પણ કઈ દેસું
તો ભાઈ એમાં લોકો ક્યાંક ફરી આવો ભેગા થઈ અને આજે
કે ગલી
અમારો રસ્ તમે બે ત્રણ વાનગી વિચારી લઈને આવીશ અને પછ
સાંજે ર ત્યારે બધી વાનગીઓ
બ
આલુ પરઠાની વાતળ
કઈ રીતે બને
નાઠાીધા
બટેટા વડા
લે
એ રીતે બને તમને ખ્યાલ છે.
કઈ રી ખ્યા છે, મારી ફને કાી કેરી ના ક પચિયા બનાવ બાકી કેરી ના પ પચ બના
એનો સ્વાના ભજીયા થાય દૂધ
ના
એના પછી આ કોમન છે, પણ મરચાં ની અંદર ત એથી આખા મરચા નો સ્વાદ ફરી દે એકવીસ માં હ
શાકભાજી ન
થોડો એવા સરસ પછી
એ ભુજિયાવાળો એ વા
બનાવે ત તો
તમને જીભમાં સ્વાદ રહી જાય
મેર ચા કર્યો તો ભજીયા મને બ
ટેસ્ટ કર્યો
ઉુજભાઈ એ રીત પણ મેં શીખી લીધી તો આ ભજીયા બનાવીશું પછી પરોઠા બનાવીશું બટેટા વાીશું ને પરોઠા બનાવીશું બલો શું એપ
સાચી વાત.
સાંજે એ લોકો કર્યા.
ઉલ્ટા વડા પાઉ સી
આવે ને
અહિયાં હું એક ઉલ્ટા વડાપઉ શીખી બેન છે, ને એમાં આપડણે ખવું વડાપઉ બનાવીએ કે પાઉ લઈએ એમાં બટેટું વળું રાખીએ પછી ચટણી આજુબાજુમાં લગાવીએ અને આપણે એને લોઢયુ પડશે કે એવી રીતે ની ઉલટા વડાપાવ કેવી રીતે હોય? કે વડાપાવ ની રીતે વડાપાવ બનાવુ પણ એને ચણા ના લોટ લોટ માં ડીપ કરવાનું અને એ ચણા ના લોટમાં પેલા બધો મસાલો કરવાનો મીઠું, મરચું, હળદર પછી આપડે ગરમ મસાલો છે એ બધું નાખવાનું અને પછી એ વડાપાવ છે ને આખું એને ચણાના લોટમાં ડીપ કરી અને પછી એને તળવાનું. એટલે એને અહીંયા લોકો ઉલટા વડા પાવ કેય છે. એટલે એ એક નવી વાનગી હું શીખી અને એ ઉલટા વડા પાવ ની આપડે ખાઈએ ને તો એક અલગ જ સ્વાદ આવે છે એમાં અને એમ થાય કે આપડે વડા પાવ એ ખાઈએ છીએ ને ભજીયા એ ખાય એવી ડબલ ટાઈપ નો સ્વાદ આવે. અને અહિયાં ઈ લોકો છે ને એને ઉલટા વડા પાવ કેય છે અને બીજ બીજું કે અહીંયા હું આવી ને બેન તો એક સાત પાણીપુરી ના પાણી ના શીખી. કે પાણી પૂરી હોય. આપણે શું કરીએ છેએ એક ગળયુ પાણી ને, એક તીખું પાણી. જયારે અહિયાં તો હું છે ને સાત જાતના પાણી શીખી. દાડમનું પાણી શીખી પછી ગળયું પાણી શીખી. અ ફુદીનાનું શીખી પછી હાજમા હાજમનું પાણી શીખી. અ લસણનું પાણી શીખી હું. કેટલા બધા અલગ અલગ જાતના સાત પાણી હું શીખી તો મને એમ થીયું કે આજ બેન અયાં હોત ને તો હું આ જે બધું શીખું છું ને એ અલગ જ આનંદ થી શીખતી હોત. પણ હશે કઈ વાંધો ની આપણેે બે તમે કીધું ને એમ ભેગા થશુ, આપડા હસબન્ડ ને કેશું કે તમે લોકો બાર બાર જાવ અમે લોકો અહિયાં કુકિંગ શો શરૂ કરીએ અને એક વાત કો બેન મન તો તમે કીધું ને કે આપણે કુકિંગ સો કરશું તો એના ઉપર થી એવોય વિચાર આવયો કે ચલો ને આપણેે જ આપણું કુકિંગ શોખ શારું કરી દઈએ. કેટલી નવી નવી વાનગીઓ આપડે પણ શીખ શીખ્યે છીએ પણ હવે છે ને બેન એ બધું આપણે ડિસ્કસ તો હું આવું ને પછી કરશું પણ મને એ તો જ ખાતરી છે કે જેમ હું શોખીન છું ને ખાવાની અને બનાવવાની એવા જ તમે મારા સાથીદાર છો કે તમે એવી સરસ રસોઈ બનાવો છો. અને એટલા જ શોખીન નવું નવું જાણવાના શોખીન પણ એટલા જ છો. હું અહિયાં મારી ફ્રેન્ડ ને કેતી તી કે તારી આગળ થી હું આ જે શીખું છું ને એવું મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે ને જે અમારી સાથે જ રેય છે એને પણ હું શીખવાડવાની છું. મને તો તમે ખરેખર બો યાદ આવો છો હો બેન. તમે શું કો છો?
મને પણ તમારી બો જ યાદ આવે.
આવે છે અને અવે બો નજીક ના સમયે અમલમાં પણ મૂકી સરસ શું કેઓ છો તમે બરોબર છે ને
હા સાચી વાત છે. કરશું તે અને આપ આપડે આપડા બાળકોને, કુટુંબને બધાને ભેગા કરી અને આપડે આપડી જે વાનગીઓ છે ને એ ચખાડશું. હું તો એઈજ વાત કરું છું હવે છે ને બે મારે થોડું કામ આવી ગયું છે તો હું તમને પછી ફોન કરું હ જય શ્રી કૃષ્ણ